કેમ છો?
મજામાં તમે ચેવા સો?
બડીયા તમારું નામ છું છે?
મારું નામ નિશા છે. અવે બોલો
અ તમે અ શું તમે જમી લીધું છે? આ તમે અબી શું કરી રયા છે?
અતારે હું મારું રીગ નિશાલ નું બે કામ કરું છું.
હ તમે સ્કૂલસી આયા જે આ ના
હવે
તમે તમે ઘરે ક્યાવે આવે છો?
ઇસ્કુલ સે? નિસાર સે?
હા
હા નિશાલસિન હું એક વાગે આવું છું.
હા
હાવે બેન
તમે ક્યાં રેવે છો?
અમે દિલ્લી શહેરમાંલે રેવે સે
દિલ્લી મે ચાઈ રેવો સ હા તમારી ફેમિલીમે ચીકળા મેમ્બર છે?
અમારી ફેમલીમાં મમ્મી છે પાપા છે ને બ્રધર હે ભાઈ છે ને મારી ભાભી છે ને મારી મૂન છે.
હા ઠીક છે તમારી સ્કૂલનું ચેવું હેડીલું?
હા સરચ છે બધું ઇસ્કૂલ સારી હેંડે છે લાઇફ બી સારી હેંડે ચ છે બીજા તો બધા જલસા છે.
હા તમાર ફેવરેટ તેવાર કયો છે
શું કેવો?
ફેવરેિટ તહેવાર?
મારો ફેવરેટ તેવાર? મારો ફેવરેટ તહેવાર છે દિવાળી.
હા દિવાળીચમ બનાવે છે હ દિવાળીના ભારામાં બતાવો કછું
અચ્છા દિવાળી ના દડે ધન ની ધન ની માતા મહાલક્ષ્મી ની પૂજા કરે સાથે આપડા ગણપતિ બાપ પા ની પૂજા કરે સાતમે કુબેર ભગવાન ની પૂજા કરે
હ બીજું? દિવાળી ચેમ બનાવે છે
અચ્છા જેમકી ઈ ધન ભગવાન લક્ષ્મી ના ઓર ભગવાન વિષ્ણુ ના બે ના વિવાહ થયા છે
હ રામ ભગવાન રામ
વિવાહ બી થ્યાં શે ને એક આપડો બીજો એક જે આખી બહુ જ રોગો બહુત સારા લોગોને આ ન પતા પણ બહુત સારા લોગોને ભી પ છે કે જે ભગવાન રામ હતા જે અમારી તે રામાયણ થઈ તી તો એઈ ભગવાન રામ ચૌદા વર્ષ નું વનમાસ કરીને અયોધ્યા વાપસ લોટ્યા તા તો એની જ ખુશી શ્યો ના માાઈ આખા અયોધ્યા વાસીઓને ને એમને સ્વાગત તમ ના વાસ દિયા જલાઈઇને એનું સ્વાગત પણ કર્યું હતું
ઠીક હા ઠીક છે. તમે દૈનિક જીવન મે શું કરો છો?
મારું દૈનિક જીવન મારું દે- દૈનિક જીવન તો સિમ્પલ છે આપડે ચ્યા મોટા માન છે. એ જ- મે ઉભું થાવું ઉભું થ આવું સ્કૂલ જાઉ સ્કૂલ- નાઉ ખાઉં સ્કૂલ ના કામ- કરવા થોડા બે તન ઘરના કામ કરવા પછી સુઈ જાવુ-
હમ અ- ઠીક છે તમને- ઠીક- હા ચા પીવાનું તો કોઈ નઈ ભૂલતું-
હા આપડે ગુજરાતી લોગ ચાય ના દિવાના હૈ-
હા તમને ચા ઘુમવાનું- પસંદ છે તમને ક્યાં યાત્રા કરવાનું પસંદ છે?
મને તો મોટા મોટા પહાડો પર જવાનું મજા લાગે છે.
હિમાલય પર્વતમાંજા આવતો નથી.
હા એટલે છે મને હિમાલય પર્વત પસંદ કરવો ગમે ઈ હારો છે હિમાલય પર-
તમારું ફેવરેટ- ખાવાનું બતાવ-
મારું ફેવરટ ખાવાનું આરયુ આપડા- પેલું બા- વઘાવેલા ચોખા ફ્રાઈડ રાઈસ કેવાય જેને ઈંગ્લિશ ના હોય-
હા, હા, સમજી જઇ. કલર તમારો ફેવરેટ કલર બતાવો.
અચ્છા, માર પેમેન્ટ કર. આમ તો બધા મિક્સર છે, જે મે લ ટાઈમ પર પેહેની લેવાય બટ.
હા.
ના.
હતા પણ પર હા, હા. હચી. બી બી બતાવોને.
હા તમને તમને પીવાનું શું પસંદ છે? બસ ચાય જ ગમે
અતારે બીજું ચાર વાગી જ્યાં હવે ચાય પીવા નો ટાઈમ થઈ ગ્યો છે.
સઈ સે તમે જમી લીધું છે? તમે કય જઈ રહ્યા છે અતારે તમે કઈ જઈ રહ્યા છે અત્યારે હા.
બેન અંદર થિન સોર સરાબો બહુ આવે છે હો અંદર સે
હા તમે કઈ જ જઈ રહ્યા છે? હા. કઈ ઘૂમવા નથી જઈ રહ્યા? છા દિલ્હી મેં ગરમી છે અત્યારે તો વાર તો મોસમ થય રહ્યો છે.
ચીપ ચીપો ઇમ્યુનિટી બહુ થઈ ગઈ છે પણ. ગમે તે પણ એક માણસ હેના હાથ લાગે ને એવી ગરમી છે.
હા ઈ તો સહી કઈ રહયા છે.
હા ઓર બતાવો જસુબેન અબ થોડો મોસમ આ હારો થાવા દો પછી જશું ગુમવા, ફરવા.
હા ઠીક છે. તમાર પેનાવું બતાવો. ના પેનાવો પેનાવો. તમે શું શું પેહની હકો? હા તમારી
પેનો તમે જભલા પહેનો તમે જે હો છે પહેનો તમારા પર ડિપેન્ડ છે પસ પછી તમે તમારા સસ નામે જાવો- તો પછી તને સાગ જ પહેનવાયા મારા મય એવું કલ્ચર છે.
ઠીક છે તમારે ફેવરેટ - પહેનાવ શું? છે.
માર પહેનાવો મારું પહેનાવો છે ફેવરેટ- મને ફોલમલ બાંધવાનું ગમે છે જ્યાદા સિ જદા
હા ઠીક છે. હા બતાવો તમે તમારા- કશું બારામાં બતાવ કશું-
આમારા બાર મે શું જણાવવાનું તમને-
બતાવો તમારું કશું તો હશે બતાવવાનું તમારા પાસ-
કઈ નહી બાકી અ- સ્કૂલ વિસ્કુલ ચાલે છે. એના બાદ
જેવી હાજેરી તમારી ગ્યારમી ક્લાસ જેવી લાગે ગ્યારમી ક્લાસ-
અમારી ગ્યાર ગ્યારમી ક્લાસ તો સરસ ચાલે છે.
હા છેવ- તન મહિના બાદ જઈને એવું લાગે તમને સ્કૂલ-
જ હા ટેન્થમાં બોર્ડ પતા તો એના બાદ ત્રણ મહિના બાદ સ્સ્કૂલ જયા
છેાર
હા તો પછી નવું નવું તો લાગે છે ને નવી નવી પઢઈ થાય છે.
હા છેવી આ- ટેન્થની માર્કશીટ કેવી આય તમારી-
શીખતો મારી સહી જ આવી છે
હા સરસ નંબર આયા ને
હા હા ગમે એવા સરસ નંબર છે સેવ પ્લસ આયા છે
હે
ઠીક છે બેન ઓર બતાવ તમે
બતાવ દિવાળી ના બારામાં બતાય તો બતાવ તમે
હા બેન શું કેવો તો મા મારે મારા તક આવાજ નહી પહોંચતી
તમે બતાવો ને ઓલુ તમારી પોશાક ના બારમાં બતાવી રહ્યાતા
જીવ પોશાક
તમે તો છ જ પોશાક પહેરેલા હશે અત્યારે નો પોશાક ઉડજુડ અતારનો પોશાક બતાવો અ તારે પહેરવા શુ હા તારે પહેનવા શું પસંદ આયું હ ગરમી ના મોસમ સમય હા
બ સહી બનીને તો જ સરસ કપડા પહેનીને જ આવ્યા કમ્ફર્ટ ઝોન ઠીક છે બેન ઓર બતાવ
બડિયા
સહી સે બેન ફોન કરતા રેજો અમને હાલ લાગશે તમારી સ વાત કરીને
હા તમે બી ફોન કરતા રજો અતારનું કોલ સમાપ્ત કરીએ આપ હા ઠીક એ ઠીક
ઠીક હ બેન થેન્ક યુ
થેન્ક યુ